કેમ છો?
તમે કેમ છો?
બસ એકદમ મજામાં, હું છે ને બસ એમ જ મેં તમને આજે કોલ કર્યો. કે આ સન્ડે હું ફ્રી છું તો આપણે ભાઈ-બહેન બંને છે ને રાજકોટ ગઈ અને એકવાર રાજકોટની મુલાકાત લઇ. શું કેવું છે તારું, તું ફ્રી છું તો આપણે સન્ડે જઈએ?
હા, હા કેમ કેમ નહી જાશું આપડે રાજકોટ કેમ કે રાજકોટ જે છે ને એ આપણા ગુજરાત રાજ્યનું ચોથા નંબરનું સૌથી મોટું અને સૌરાષ્ટ્ર વિસ્ત તારનું મુખ્ય આર્થિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ શહેર તેના સમૃદ્ધ ઇતિહાસ ઉદભવ અને રંગીલા સ્વભાવ માટે રંગીલું રાજકોટ તરીકે ઓળખાય છે જેમ કે ત્યાં આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધી આપણે જે આપણા દેશના જે રાષ્ટ્રપિતા છે એના મા એ એના સાથે સંબંધો સંબંધો પણ છે રાજકોટના જેમ કે આપણે રાજકોટ નો ભારતની આઝાદી અને મહાત્મા ગાંધી સાથે ઘણો ઊંડો સંબંધ છે. ત્યાંથી આપડે કબા ગાંધીનો ડેલો અહીં મહાત્મા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું. હાલમાં તે એક સ્મારક અને સંગ્રહાલય તરીકે જાળવવામાં આવ્યું છે. અને આલ્ફા આલ્ફા ગ્રેડ હાઈસ્કૂલ મોહનદાસ વિદ્યાલય જ્યાં ગાંધીજી એ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો રાજકોટમાં તો છે, ને આપણે ફરવા જાઈએ છીએ બરાબર છે, એટલે ત્યાંના ફરવા ફરવા વિશે છે ને આપણે મેન સ્થળ અહીંયા છે, ઘણા બધા છે આપણે સ્થળ વિશે હું જણાવી દઉં તું કે ત્યાં આપણે જાશું જેમ કે ત્યાં આપણે રામકૃષ્ણ આશ્રમ છ છે. ત્યા શ્યા શાંતિ ધ્યાન અને સામાજિક સેવા માટેનું જાણીતો સુંદર મંદિર સંકુલ છે. ત્યાર પછી આપડે વાત કરીએ તો રેસકોસ રિંગ રોડ છે જ્યાં માણસો છે, ને વોકેંગ પછી ગીલ ચિલ્ડ્રન પાર્ક અને સાંજના સમયે સમય વિતાવવા માટે રાજકોટ વાસીઓનું પ્રિય સ્થળ છે ત્યાર પછી આપડે વાત કરીએ બીજે તેઓ વોટસન મ્યુઝિયમ પણ છે. જે આપડે જુબેલી બાાગ માં આવેલું છે એ એક ઐતિહાસિક અને સંગ્રહાલય જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ દર્શાવે છે. અને ત્યાર પછી આપડે વાત કરીએ તો ત્યાં આપડે રોટની રોકટ ડિલક્સ. કોલ્ડ મ્યુઝિયમ પણ આવેલું છે જે વિશ્વભરની હજારો ઢીંગલીઓ નો અનોખો સંગ્રહ છે અને ત્યાર પછ ત્યાં આપડે વાત કરીએ તો ત્યાં આપણે પ્રદ્યુમન પાર્ક જે જોવું છે. તે આશરે છે ને લગભગ બસોને સિત્તોતેર એકર માં ફેલાયું છે અને આધુનિક પ્રાણી સંગ્રહાલય અને પિકનિક માટેનું બહુ મોટું સ્પોટ છે ત્યાં. તો હવે ક્યાં જાય ક્યાં જશુ આપડે.
હા તમે જેમ કીધું ને એ પ્રમાણે મારો તો એવો વિચાર હે કે જો હું છે ને બે દિવસની રજા લઈ લઉ ને મારે તો આ બધી જગ્યાએ જવું છે. કેમ કે આટલું સરસ શહેર હે તો આપ પડે હ તે આખું જ ફરી લેવાય. અટલે ખાસ કરીને તો તમે જેમ કીધું ને રાજકોટ ની વાત કરી તો મને તો ખાસ તો અહિયાં તો રાજકોટ નું એક તો જે આજી ડેમ હે ત્યાં જવું છે અને તેની સાથે સાથે તમે જે આ બધી વાત કરી ને કે અહીંયા મ્યુઝિયમ છે ને એ બધું છે એ બધાની સાથે સાથે હે ને તમને ખબર હોય તો ત્યાંનો ઉદ્યોગ અને શિક્ષણ પણ બઉ ફેમસ છે. ખાસ કરીને રાજકોટમાં હ ને એન્જિનિયરંગ એન્જિનિયરિંગ છે, સાથે સાથે મશીન ટૂલ છે, ઓટો પોન્ટ છે, કસ્ટિંગ અને નાના મોટા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. અને ત્યાં અનેક શાળાઓ અને અનેક કોલેજો આવેલી છે. અને જેના કારણે હેને રાજકોટ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર બની ગયું છે. અને જો ખાસ કરીને વાત કરી તમે જેમ કીધું હતું કે રાજકોટ શહેરનું ને આ પ્રમાણે થયું એજ સાથે ને રાજકોટ નો એક ઇતિહાસ છે. કે રાજકોટની સ્થાપના જયારે સોળસો બારમાં થઈ હતી ને. ત્યારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના બાળપણના કેટલાક વર્ષો રાજ કોટમાં વિતાવ્યા હતા. એ તમને ખબર નહીં હોય. પરંતુ તેમનું નિવાસ સ્થાન હે ને કબા ગાંધી નો ડેલો આજે એક ઇતિહાસ સ્થાન છે. એતો તમને ખબર હશે જ ને? અને સાથે સાથે હે ને અ રાજકોટ માં જે પ્રદ્યુમન પાર્ક કીધું અને પ્રાણી સંગ્રહાલય કીધું ને તેમાં તો અનેક પ્રકારના પ્રાણીઓ આવેલા છે. તે પણ જોવાની બહુ મજા આવશે, અને રાજકોટમાં જે ઈશ્વર્યા મંદિર છે, એ પણ બહુ મસ્ત આવેલું છે. અને તેની સાથે સાથે રાજકોટની સંસ્કૃતિની વાત કરી. તો ત્યાંના આપડે તહેવાર બધા હળીમળીને મનાવતા હોય છે. જેમ કે નવરાત્રી છે. ઉત્તરાયણ છે, દિવાળી છે, જન્માષ્ટમી છે. હોળી છે એ બધા તહેવારો સાથે મળીને મનાવતા હોય છે. એની સાથે સાથે હેને ત્યાં ગુજરાતી ભોજન પણ બહુ મસ્ત છે. જેમ કે ખમણ ઢોકળા છે, અ પછી ફાફડા છે. અને એની સાથે સાથે ત્યાં રેસ્ટોરન્ટ પણ બહુ સારા છે. તો ત્યાં રાજકોટની ફેમસ કઈ વસ્તુ છે, જમવા માટે ફૂડ માટ ટે એ તમને ખબર છે?
હા રાજકોટમાં તો શું છે કે બધી વસ્તુ મળે છે, જેમાં માણસને ચોઈસ પ્રમાણે હોય. જેમ કે સવારમાં તો શું છે કે રાજકોટના લોકો જે છે ને સવારે ઉઠે એટલે એ લોકોને તો શું છે. એ ફાફડા છે, જલેબી છે. પછી આપડે ખમણ ઢોકળા છે, ત્યાર પછી અમુક દાળ પકવાન છે. અને ત્યાર પછી બપોરે ઇવનિંગમાં બપોર વે બપોરે પણ ઘણા માણસો નાસ્તો કરે. એટલે એના માટે ઘણી જગ્યાએ અલગ અલગ હોય છે જેમ કે અમુક જગ્યાએ ઘૂઘરા મળે છે. પછી દાળ પકવાન હોય છે, છોલે ભટુરે હોય છે. ત્યાર પછી સાંજ નો સમય હોય ત્યારે તો શું છે કે માણસો નીકળ્યા એટલે ત્યારે પણ બધા અલગ અલગ વસ્તુ હોય છે. જેમ કે ઘૂઘરા હોય. છે, પછી આપડે વડાપાવ હોય છે, ત્યાર પછી કચ્છી દાબેલી હોય છે, એવું એવું ઘણી બધી વસ્તુ હોય છે. જે માણસોને જે સ્વાદ અનુકૂળ આવે એ પ્રમાણે ખાતા હોય. એ સ્થળ તો આમ બહ વધારે પડતા છે. જેમ કે હાજી ડેમની તે વાત કરી. કે આપડે અહીંયા આવશું એટલે હાજી ડેમે તો આપડે જાશું જ બરાબર છે. હાજી ડેમે તો તો બહુ ઘણું બધું છે જોવા જેવું. જેમ કે ત્યાં આપડે હાજી ડે ડેમ છે તો ત્યાં આપણે જઈ શકીએ ત્યાં આપડે ઉપર મા છલી ઘર પણ આવેલું છે. અને ત્યાં ગાર્ડન તો એટલા બધા છે કે બહુ આમ મજા આવી જાય એમ એવું છે. અને આજી ડેમની બાજુમાં એક આવેલું છે રામબન. જે હમણાં જ બન્યું છે. તે પણ બહુ સરસ છે. અને ત્યાર પછી જે વાત કરી તે આપણે પ્રદ્યુમન પારકની કે ત્યાં પણ જવું છે. તો ત્યાં તો શું છે કે બહુ મોટું છે. એટલે ત્યાં તો આપડે જવું હોય ને તો એના માટે તો આપડે છે ને એક દિવસ તો આખેઆ ખો જોય જ કેમ કે ત્યાં તો શું છે કે ચાલીને જવાનું હોય એટલે આમ તો નયા સાયકલ ની પણ સુવિધા છે કોઈને સાયકલ જોતી હોય તો સાયકલ પણ આપણે રેન્ટ ઉપર લઈ શકી. ત્યાર પછી આપડે ત્યાં ગાડી પણ ચાલે છે. એમ કે આપડે બીજે બધે જાય ફરવા ગીરમાં આપડે જેમ જંગલ સફારીમાં જે જીપ ઉપયોગ થાય છે એવી જીપ પણ હોય છે. અહીંયા તો તેમાં પણ આપણે બેસીને જઈ શકીએ. જ્યાં છે ને અલગ અલગ પ્રકારના ઘણા બધા પક્ષીઓ છે, પછી પ્રાણીઓ છે. પછી મગરો છે, એવું બધું ઘણું બધું છે. અને પછી આપણે વાત કરીએ તો ફરવામાં તો આપડે રેસકોસ પણ છે. ત્યાં આપડે બ હહ. બધું ગ્રાઉન્ડ છે ત્યાં અને ત્યાં આપડે નાના બાળકો માટે પણ ઘણું મનોરંજન થઇ જાય ત્યાં જાય એટલે અને ત્યાર પછી મોટા માટે પણ ઘણી જેમ કે ફન વલ્ડ છે, ત્યાર પછી રિંગ રોડે આપડે બેસીને એક બે કલાકનો ટાઈમ કાઢવો હોય તો ત્યાં પણ આપણે કાઢી શકાય. ત્યાર પછી બાલભવન છે. એવું ઘણું બધું છે. અને બીજી વાત કરીએ તો આપણે અને રાજકીટથી શું રાજકોટ તો શું છે આપડે ઉગોગ અને વિકાસ માટે તો બહુ જાણીતું છે. જેમ કે ત્યાં આપડે રાજ કોર્ટની વાત કરીએ. તો ત્યાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ છે ત રાજકોટ ડીઝલ એન્જિન પંપ પછી કાસ્ટિંગ અને ફોટો પારસ. ફોટો તો ઉત્પાદન સમગ્ર દેશમાં અગ્રેસર છે. જેમ કે અહિયાં તો શું છે કે સોના ચાંદીનો ઉગો પણ છે. રાજકોટના સોના ચાંદીના દાગીના અને અહિયાં તો બહુ વધારે પડતું છે. કેમ કે અહીંના જે ક્રાફ્ટ મેન શીપ જે છે ને એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જેમ કે અહિયાં રાજકોટમાં સોની બજાર પણ આવેલી છે એટલે ત્યાં બહુ મોટી બધી બજાર છે. એટલે અહીના દાગીના જે છે એ તો દેશ વિદેશમાં બધે પ્રખ્યાત છે. અને ત્યાર પછી આપડે વાત કરીએ તો અહિયાં તો શું છે કે હમણાં તો રોકાણ અને અંતર માળનું છે ને નવું આઈઆઈ એમ એસ હોસ્પિટલ અને હિરાસર ઇન્ટરનેટ એરપોર્ટ નું પણ નિર્માણ થઈ ગયું છે. જે રાજકોટના વિકાસ ને ઝડપથી વધારી રહ્યું છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે રાજપૂતના આપણે સ્વાદિષ્ટ ની તો સ્વાદિષ્ટ ભોજનની તો આપડે વાત કરી લીધી છે તો તેમાં પણ ઘણું બધું આ જાણવા જેવું છે. જેમ કે અહીંના ગાંઠિયા પછી અહીના પેંડા, પછી અહીના સિંગદાણા છે, પછી ચી ચકી છે અને ચટપટી વાનગીઓ પણ ખુબ જ પ્રિય છે. કેમ કે રાજઘાટના રાજ કોટ ના લોકો છે ને એ મન ભલીડા અને બપોર થી બે બે થી ચાર તો છે ને સુઈ જાય. અને પોતાની આગ વિસેલી માટે પણ જાણીતા છે. તો એ વશે શું કેવું સ.
હા એ વાત તો છે પરંતુ ખાસ કરીને તમે મને જણાય પ્રમાણે રાજકોટમાં કોઈ એવી મોટી માર્કેટ કે જ્યાં આપણે બધી વસ્તુઓ બહુ આરામથી મળી રે અને કે આપણને રોજિંદા જીવનની જરૂરી વસ્તુ હોય બધું મળી રે ત્યાં. માલ સામાન છે કે ઉદ્યો નાના મોટા ઉદ્યોગ કરવા માટે ટે જે વસ્તુની જરૂર પડતું હોય એ બધું ત્યાં મળી રહેે.
હા તે બધું પણ મ તે બધું મળી રયે અને આપડે આ વિશે હવે નેક્સ્ટ ટોપિકમા ટોપિક મા વાત કરશું તો બાય બાય.
હા ઓકે બાય.